સ્ન
શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજા હો તમે કેમ છો?
બસ અમે પણમે બજામાં
હા આ તમારે અવાજ થોડોક આમ બરાબર નથી આવતો ઊંડોથી આવે છે.
હવે આવે છે,
હા હવે થોડુંક આયવો હ હ તોસું આજે આપણેે કયા ટોપિક ઉપર વાત કરશું? કે આ હવા
હવા પાણ સિયાળો ઉનાળો
હમ્મ, હા એની આપણા જીવન ઉપર શું અસર થાય છે, હવામાન આ જે ફરે એની આપણા જીવન ઉપર શું અસર થાય છે એના વિશે આપણે વાત કરશું.
વાત કરશું હાચી વાત હે હા, બરાબર
હા હમ્મ
કે ઉ ઉનાળામાં તો કેટલી બધી ગરમી પડતી હોવે,
હા
તો ઉનાળામાં તો ગરમી પડે તો કેટલા બધા માણસને અટ અટક પણ આવે છે. બીપી બિન લોડ થઈ જાય સે, તો આપડે બીમાર ભી થઈએ વધારે ને ગરમી બી કેટલી પડે, ને ગામડામાં તો ઓર વધારે ગરમી પડે છે, શહેરોમાં તો શું છે ગરમીમેં બધી એસી નેસી બધા યુઝ કરે ને તો એના માટે સારો સે.
હમ્મ હા, બરાબર છે પણ ઉનાળામાં શું થાય કે અ આપણે બહુ ગરમી પડે છે કારણ કે હવે આ હવામાનને બવ બહુ ગરમી પેલા આવી નહતી પડતી પણ હવે હવે વધારે પડે છે, એટલે એસી જરૂર પડે જ, પણ ગામડામાં એટલી ના લાગે જેટલી શહેરોમાં લાગે ને એટલી ગામડામાં નથી લાગતી. કારણ કે આયા અ ગામડા શહેરોમાંહુ હોય પ્રદુષણ ને હા એવું હોય ઝાડ નથી હોતા સિમેન્ટ ના ને એવા મોટા મોટા બિલ્ડિંગો હોય, એટલે શહેરોમાં વધારે હોય,
હવા પાસ નહી હોતી ને શહેરોમાં તો હવા પાસ નહી હોયને બધી બધી બિલ્ડિંગો બનાલી હોવે. વ્રસો પણ બહુ ઓછું હોવે.
હા, એટલે આપડે પણ આપણે ઉનાળામાં શું તો પછી ઠંડા પીણા પીવાની મજા આવે. અ કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું આપડે પીએ એવું બધું મજા આવે.
પીએ તો બી આપણા શરીરમાં નુકસાન કરે છે, ઠંડા નંડા આપણે પીએ ને તો ગળામાં બધા કેમિકલ નાખેલા આવે છે અમે તો
ના પણ આપડે કેવું લીંબુ સરબત છે કે આપડે ઘરે બના હા ઘરે બનાવેલા બધા જ્યુસ હોય ત્યારે જો કેરી ની સિઝન હોય છે તો આપણે સરસ કેરીનો રસ બનાવીએ ઘરે, તો એ ખાવાની મજા આવે છે પછી.
તો સબથી સારું કેસર કેરી આવે બા મસ્ત સારી
હમ પછી વોટર મિલન આવે વ વોટરમેલનનો આપણે જો જ્યુસ બનાવીને ઘરે પીએ કે વોટરમેલન ખાઈએ ટેટી છે. પછી હા એવા બધું જે નાળિયેળ પાણી છે એવું બધું જો આપણને પીવું હોય તો આપણને ઉનાળા માં બહુ મજા આવે.
ઓ બાઢનું આપણે જ્યાં લીમ કકા કોકા કોલા થમસમ પીએ તો આપણા શરીરને નુકસાન કરે છે, આપણે ગમે આપણે પીવાની ઈચ્છા થાય કે બ ચાલલો આપણે ઠંડો ઠંડો પીએ બાકીનું નુકસાન કરે ઓબુ પાણી આપણે ઘેર બનાવીને ફ્રીજમાં મૂકીને તમે પીઓ તો ઓ સારું કેવાય.
હા એજ. પછી આમ પછી જે હવે કેવું ચોમાસું ચાલુ થઈ ગયું હતું. ચોમાસામાં કેવી મજા આવે પહેલાં એમાંય ઉનાળો હોય ગરમી થતી હોય. ને એમાં પાછો પેલો વરસાદ આવે એટલે કે આમ એકદમ ઠંડક થઈ જાય આપે બધા. બધા નાહવા નીકળે છે, તો નાહવા ની મજા આવે પેલા વરસાદમાં તો આપણે ઉનાળા માં જે બધી અડાઈ ને એવું બધું નીકળવું હોય ને શરીર પર પણ.
ને વરસાદ પડતો હોય તો બી આપણે ભી નાવા બહી જઈએ, પછી વરસાદ વર તોને ગરમ ગરમ આપણેે મેંદી ના ગોઠા અને ભજીયા અને બનેને તો બહુ સરસ લાગે ચાયના આંગા.
હા સાચી વા છે. જે બધા પેલો વરસાદ પડે ને એટલે બનાવતા જ હોય છે.
સફારી ગાડી આવે ને બધાચ. જંગલ સફારી કરે ને બધા બહાર જઈને તો મજા આવે ખાવાનું આપણે બણાયને થોડો થોડો વરસાદ પડતો હોય ઠંડુ પવન આવતો હોય. ને આપણે ફેમિલી જઈને તો ઓર બહુ સરસ મજા આવે છે વરસાદમાં. ને વરસાદમાં ઓ ભી છે. કે લાઇટ બી ગામડામાં શું છે કે કેટલો બી આટલો વરસાદ આવી ગયો થોડીક વાર તો લાઈટ કાપી નેને ઓ આ બહુ મુસીબત છે ગામડામાં. લાઈટ કાપી દે તો ચોમાસાને, પાછ વરસાદમાં જીવાત બી બહુ આવે છે ગામડામાં તો. કેવું ફરકા બીજાને એ અળિયા ને એ બધા આવતા એ વધારે આવે છે.
એ છે સાપની બીક લાગે છે ઘણી વખત આપણને. પછી નાના બીજા જીવજંતુઓ હોય પછી જો ખાબોચિયા ભરાઈ ગયા હોય, તો એમાં મચ્છ ખર થાય, એટલે હા એટલે આપણે ચોમાસામાં એવું બધુંીતે કપડાં ન સુકાય આપણા.
કપડાં સુકાય નહ વાસ મારે કપડા ઈસ્માઈલ આવે છે. ના લાઈટ ભ જત રહે. ગામડામાં તો શું લાઈટ બી જ કરણ કાપી હતી ફટાફટ.
હા એજ એટલે આ શું ચોમાસામાં એ બધું થાય.
ગામડા તો બધા નીચા ઘર હોય તો કે ઘરના અંદર બી પાણી ભરાઈ જાય.
હા એવું તો અહીયાં થાય છે શહેરોમાંય કે બહુ વરસાદ પડે ને તો પછી પાણી ભરાઈ જાય છે ઘણી વખત ગટરમાંથી બેક મારે તો એ બહુ ખરાબ.
વસ્તુ આપણે ગરમ ગરમ બનાવીને ખાઈએ ને તો બહ સારું લાગે શિયાળામાં.
હા એજને. શિયાળામાં તો બહુ મજા આવે આપડ કારણ કે અત્યારે સુૂકું હવામાન હોય. તો આપણે બધું પચીયે જાય. અને ત્યારે તો ખાવાની ખુબ મજા આવે તો આપડણે જે બધા વસાણા બનાવીએ.
લાઈટ બે ન હો તો ચાલ હ સ હળમ તો. કેટલી બધી ઠંડ પડતી હોવે તો ઓળીને સુું જઈએ બ્લેન્કેટમાં
વસાણા બનાવીએ આપડ અડદિયા છે કે મેથી પાક છે. કે મોહન થાળ છે એવું બધું ખાવાની જો એમાં ત્યારે બહુ મજા આવે
અમારા નામમાં રાજેશ? અમારા ગામડા રાજસ્થાનમાં બધો મેથી ના લાડુ બનાવે છે. છોકરોને અડદ રના બનાવે ને આપણે ગ્ડા માણસો ને એને મેથી લાડવા બનાવે. તો ખા સવાર મેં ઉઠીને ચાાય નહી પીવાની બધા લાડુ ન નાસ્તો જ કરવાનો એવું.
હા એટલે એ કેવું કે આપડા સાંધાઓને બધાને સારા રાખે. પણ શિયાળામાં જો પછી વધારે ઠંડ. હોને તો આપણને પાછી તકલીફ પણ થાય છે.
ને શિયા તો આપણે શિયાળા મેથી મેથી ખાઈએ ને આવું આપણે શરીર માટે સારું કહેવાય. આપણે ગમે તે શરીર દુખાય નહીં ગોડા ના દુખે હાથના દુખાયે માથો ના દુખાય મા માથ તમારા દુકાતો તમે શિયાળામાં એક કિલો બદામ પીસે ને જમાય. હકો તમે ખાઈ હકો ને તો તમારા માટે સારું કહેવાય તમારા એમાં ગોડા દુખતા હોય તો તમે મેથી ખાવ શિયાળામાં
હા હા હા એજ એજ મેથી ના લાડુ બનાવીએ મે થી ખાઈએ અને આમે શાકભાજી ત્યારે બહુ સારું આવે છે.
હા બસ ફુલાવર અનેને પત્ત ગોબી એ વટણા કેવા સરસ આવતા હોય મત તાજા તાજા.
હા અને બધા અમે તો કેવું શિયાળા હોય એટલે અમે બધા શાકભાજી જે હોય ને એને કુકર માં બાફી થોડા થોડા ગબી છે ગાજર છે. આ ધાણાભાજી, ને બધું એવું બાફી ને એનો આપડે.
પાાવભાજી ભી બનાઈએ જૂસ બનાઈએ આપ પાઉભાજી બનાવું મજા આવેશે શિયાળામાં શાક બહુ મસ્ત. મસ્તા આવે છે ને સરસ એના માટે પાાવભાજી બનાવીએ ગમે તે બિરયાની બનાવીએ તો મસ્તસ.
હા એટલે આપડે કેવ એટલે એવું બધું જ જ્યુસ ને એવું બધું પીવાની ને શાકભાજી કાચા શાકભાજી ખાવાની ત્યારે મજા આવે કે ત્યારે કેવું એની અંદર કઈ કીડા કે એવું કઈ ના હોય ચોમાસામાં એ બધું આવતું તું હોય પણ આપણને ઘણી વખત એમાં નાની નાની ઈયળો અને એવું બધું હોય. તો આપને ખાવાનું ના ગમે.
મને તો શિયાળો ગમે છે. ક બાકી કશું નહી શિયાળામાં બધી વસ્તુની સુવિધા છે શાક બી સારો આવે છે. આપણે ગરમી બ ના પડે કરંટ ભી નહીં હો તો આપણે ચાલે ગરમ. ગરમ ખાય ને અંદર ન અંદર બેસી લેવાનું ઓળે ને બસ ને બપોર મે ગામડામાં તો તડકો આવે તડકામાં બે હા સાચી વાત.
હા તડકામાં બેસીએ આપણેે કસરત કરી શકીએ તો આપણને ત્યારે આ બધું શિયાળામાં જે બધું ખાવાનું છે કસરત ને બધું કરવાનું યાદ આા વર્ષમાં આપણને કામ લાગે છે.
હા સાચી વાત જ બાર મહિના શરીર સારો થાય એનાથી
હા એટલે શિયાળો
શિયાળામાં ખાઈએ ને તો બાર મહિને આપને પ્રોટીન મી છે એનેથી
હા હા એ તો છેજ. પણ આપણને એ સારું છે. કે આપણને શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુની જરૂરિયાત છે.
જરૂરી વાત છે સાચી વાત આવું જ છોમાસા આવે ને તો. આ પડવું જ જોઈએ વરસાદ બી જોઈએ આપણે
હા વરસાદ વગર તો પછી આપડે ખેતી ના થાય તો આપડે બધું કેવી રીતે ખાઈ શકીએ અને ઉનાળા ની પણ જરૂર છે. કારણ કે ઉનાળો હોય તો જ બધા વરસાદ ને બધું વાદળા બંધ થાય. અને તો જ પછી આપણને વરસાદ મળશે.
સાચી વાત સીઝન ના પરમાણે બધું આપડણે જોવે છે ઉનાળો બી જોવે શિયાળો બી જોએ ચોમાસું બી જોવેએ ચોમાસું નહીં આવે તો વરસાદ પાણી નહી પડે કિસાન લોકો બીજા કે કેટલા હેરાન થાય. આપણે બી બોરિંગ બધાને પાણી સુકાઈ જાય.
હા એટલે જ ને પીવાના પાણીની તો ખાસ જરૂરિયાત છે આપણને પ પ પાણી તો આપણને ચોમાસામાં જ મળી જાય અને એનો જ આપણે સંગ્રહ કરે છે. ડેમમાં મા પછી આપડણે આખું વર્ષ ચાલે છે. તો ચોમાસા ચોમાસાની જરૂરિયાત છે જ એવું છે હમ તો આમાં ઉનાળા માં એ આપણને કેવું એટલી ગરમી પડે તો જ અ જમીન ઉપરનું દરિયાનું પાણી છે. એની
આપ આપણે મહિના આવે ને જે ચોમાસામે એની સીઝન અલગ હો ઉનાળામાં બધો કેરી ન વધારે હોવે કેરી નો ભાગ ઉનાળા વધારે હોવે માણસ ઉ ઉનાળા બધા કેરી ખાતે હોય આ કેસર કેરી ઉનાળામાં બહુ સરસ આવે. ના ગુજરાત મે સારી હોય ક ર હો
હા એમ ને એટલે કેરી તો આપણને ત્યારે જ ખાવાની મજા આવે પછી જો હવે ચોમાસું ચાલુ થઈ જાય તો આપણને હવે ના ભાવે
હા હા કે જીવાત પડી જાય અંદર એને
હા એટલે જ એટલે જ અને ત્રણે સિઝનની જરૂરિયાત છે. અને આપ'ઔ આપને એકને એક થી કંટાળી જાય પછી બહ શિયાળો હોય તો કટારો કટાડોય ઉનાળો હોય તે કંટાળો આવે વધારે ચોમાસું હોય તે પણ આપણા દેશમાં સારું છે કે ત્રણેય ઋતુ છે. છે. એનો આપણને વ્યવસ્થિત છે.
અચછી વાત હૈ ચલો મસ્ત-' ત લાગે મને બહુ ગમ્યું પણ છે પછી કોલ કરીએ
હા ચોક્કસ ચોક્કસ બ